હલો.
હલો.
હાલો.
અવાજ આવેશે ભાઈ
આવે આવે બસ આ બધું દેખાય
એવું વરસાદ પડે છે.
બહું ચાલુ છે
એવું
હોવે ના ઓલો તમાર બાજુ નહી પડતું.
ના એ પડે જ છે જોરદાર હું વરસાદમાં મેગી બનાવીને ખાધી હમ્મ.
મેગી બનાવી છે મારે તો ભજ્યાની ઈચ્છા છે ભજ્યા ભજ્યા તીખું બીખું ખાઈએ હો બહુ ઈચ્છા થઈ ગઈ આજે તો ખાવા જ પડશે
હમ્મ તમને આવડે બનાવતા એમ
આપડ નતો બધી આવડે પાપડીને લોટ આવડે ભજીયા આવડે દારવડો આવડે
હા.
જે શીખવા જેવી વસ્તુ તો શીખવી પડે કે ના શીખવી પડે
હમ્મ. હલો.
બોલો બીજું કઈ
હલો.
હેલો.
બોલો
અત્યારે તો કઈક ફરવા જવાની મજા આવેવા નઈ ગઈ વખત અમે ગિરનાર ગયેલા બધા આખું ફ્રેન્ડ સર્કલ
હું જવાનો છું હું ગિરનાર ગયલોયયો
હા
વરસાદમા નતો ગયો હ દ્વારકા જવું પડશે દ્વારકા
હાલો
હા
ગયેલા એમ તમે ગિરનાર
હોવા
ગિરનાર જેવી મજા નહીં
બઉ મજા આવે તો બધું લીલું લીલું સમજવું કે આખા ઘળ ઉપર ઓ વરસાદ પડતો એ તો ક થાય
હા અમે તો આખું ફ્રેન્ડ સર્કલ ગયેલા ને એ તઈ બધું પાવભાજી બનાયેલી પેલો પુલાવ મસૂરી પુલાવ બનાયેલો અને પછી મેગી બનાવીલી એટલે અમે પેલું શુ ઇલેક્ટ્રિક સગડી લઈ ગેલા ને એ બધું જાતે જ ખાધેલું એટલે બહુ મજા આઈ ગયલી અને એમાં બધા કઈ બંધો જોડે એટલે જોવાનું જ નહી મોજ મસ્તી
ભાઈ બંધુ જોરે તો બહુ મજા
હમ્મ આ વખતે જવું હતું માથેરાન પણ બધા ભાઈબંધોન કંઈક ના કંઈક કામ હૈ એટલે ટ્રીપ ન સક્સેસ જતી નહિ એમ
એવુ છે
એક એકલા જઈએ તો મજા ના આવે
એમ છે
હા
તમે બીજે કઈ ગયા છો
ના ભાઈ શું બીજે કઈ ક દ્વારકા જવાનું હૂ
હા દ્વારકા શ્રી કૃષ્ણ નું મંદિર આવતાાયજ ને
હોવા
દ્વારકા હું નથી ગયો જોઈ ક વખત
એ વારકા મજા આવશે
હમ્મ
દ્વારકા ગોપી તળાવ ફરી પે રણુજા હે નવા રણુજા હો હ
બરાબર એટલે લજકરીમાં જવાના છે એવું છે
હી પોવે
હા
બધું ગ્રુપ અમારું સર્કલ સર્કલ બધું જવાનું બધા બયેરા બયેરા બધું લે
હમ્મ
પતા ક્યાં જી ત ખડ જીએ ત
બરાબર છે
બોલો બીજું કઈ
બી કઈ નહી મોસમ નજારા ન શું કહેવાય હલો
આનંદ માડી રહ્યા છે
હા આનંદ મળીયે સિયે
એવું ઘરે ધાબો પર ધાબા ઉપર બેહી ને માણહ ભણે હમ્મ હમ્મ
હ મસ્ત ચા પીતી હમણાં હમણાં ચા બનાયને
અને કપડા વપડા તો બહુ વરહાદ પડે બાપા
એટલા બધા વરસાદમાં તમે જોબ ઉપર જાાવ
જવું જ પડે ને
હમ્મ
આમ તો હવાર નથી જવાની ઈચ્છ જ નથી કે ન જઈએ
હમ્મ
નવા નુ રૂપિયાનું ઓલું રેઇનકોટ આવે હ તે કોમ માં આવી ગ્યું.
હા.
રેનકોટ પેરી ન જઈ કોટી હોવ.
હું પણ ગામડા માં જ રહુ
એવું છે એમ
હ તો દુકાન બુકાન બંધ હશે આજે
હા.
એવું છે એમ? બીજું કઈ નવાજુની
બીજું તો શું સવાર નું અહી છું ધાબા પર જ છું‌. આજે લાયબ્રેરી તો જવાયો નહી વરસાદ ના લીધે.
વો હરાદના કારણે ના કેવાય.
હા.
ટુ વ્હીલર જો હો ને આપ જો ટુ વ્હીલર હોય તો ચાલે રીક્ષામાં બ જવુ પડે.
રિક્ષા ની રાહ જોઈ જઈને પલી જવાય એમ. આ રિક્ષાવાળા પણ આપડા છોકરાઓને તો આગર જ બેહાડે. અન્યાય થાય આપડી જોડ હા.
એવાય મેં અંદર બેહે શાંતિથી ને આપણે પલાડી ને પર
પૈસા આપવા હ પા
પૈસા તો આપવા જ પણ
સારું થયું હતું વચ્ચે બાબરે પડે તો પેલામને કાપીને એમાં ત એને ભુર
એવું
બે બાવરીયા પડીગેલા
બરાબર.
રોડ ઉપર જ હથા , જેવા પડે ને એવા તરત જ
વરસાદ પડે ને એનો વાંધો નઈ પણ લાઈટ ના જવી જોઈએ જો લાઈટ ગઈ ને તો આપણને ગમેત નહી એમ ચોમાસા
એ તો વાત સારી પણ તો એ લાાઈટ તો જોઈએ જ તેમ પંખો જોઈએ
ના એ બ એ માર તા ચારજિંગ પંખો હોટલાઈ દઉ હવે તો અઢીસો ત્રણ સો રૂપિયાનો, આઠ કલાક જેવું ચાલ દ ચાર્જિંગમાં મૂકી દઉ તો
હા એ તો તમારી છોકરી છે એટલે લાવો જ પડે ને
મોટો આવે પંખો એવું કશુંય નહીં, તયન હજાર નો આવે એ લાઈટ ના હોય તોય ચાલે ચાર્જિંગમાં મુકી દો તો ચાલે
હમ્મ.
ઓ વરસાદ બંધ રહ્યો હોત તો બધા ધાણ લારીઓને ભરીયો આટલું બધું બંધ શેત
શું કીદું તમે
લારીઓ બધી બંધ જ હતી.
હા.
પકોડીને લારી નથી આવી, પકોડીને લારી જેમ લારીઓ બધું બંધ જ થય
હા એટલે સવાર થી વરસાદ આજ અમારે પડે તમારે ક્યારે થી પડે
અય હવારનો પડે વરહાદ
એવું આખા ગુજરાત માં પડે એવું હે
બઢે પડે તો ખરો ને
હમ્મ બરાબર છે
પણ ચોમાસામ ઓમ જ મજા આવેને આમ કેવું મને બહાર નીકળવાનું ના ગમે
ખાલી ઘેર રહી ને બધું ખાવા પીવાનું હોય ને હલો
બોલો
ચોમાસામાં ઘર થી બહાર નીકળવાનું ના ગમે ઘેર બેઠે બેઠે ખાવા હલો અવાજ આવે છે
હલો હા બોલો
ચોમાસામાં તો ઘર થી બહાર નીકળવાનું ના ગમે ખા એટલે ઘેર ભગવાન પરિવારમાં હોય ને સારું લાગે ઘર માં કોઈ બેઠું શું કેવું તમારું?
હ તો અમારે તો જો એટલું બધું પોણી ભરે રહ્યું હો તો
એટલે ચોમાસામાં ગામડામાં તો મને ઘરે રહેવાનું ગમે ઓમ હારું લાગે પણ કેવું આ કાદેવ ને કી બો થઈ જાય ગામડામાં અને એમાં અમે તો ખેતરમાં રહીયએ
હા
પોણી ભરી ગયું તો ભરાય ને
હા વરસાદ પડે તો પાક સારો થાય શું કેવું તમારું
નુકસાન થાય ને પણ
ના ડાંગરને મોસ્ટ અમારે તો અ મોસ્ટ ઓફલી ડાંગર કરે એટલે ડાંગર સારી જાય
એવું
હા
ડાંગર ગમે હ
તમારે ત્યાં શું વાવે
બાજરી કરી
હા બાજરી બાજરી પણ વધારે વરસાદના કારણે આડી પડી જાય ને
હ આડી પડી જે કોમે હો છે
બરાબર સારું ચાલો ભાઈ હ કરું ફોન થોડુંક કામ છે.